એ ખાઈ લીધા ભાઈ ભજીયા?
અરે એવું નોતું વરસાદ આવતો વરસાદ પેલા થોડો થોડો આવતો હતો. અત્યારે વરસાદ આવે છે ફુલ બરાબર એટલે સર જોતો તો ક્યાંય ઓલા સુવા પડે ને નળિયાવાળું ઘર છે. તો તમારી જોડે પૈસાવાળી પાર્ટી તો છે નઈ
અમારે ભાઈ નળિયાજ છે. અહીંયા વિડીયો કોલ કરો તો બતાવું તમને નળિયા
એટલે સુવા પડે એને ખબર હોય તો એમાં
હા હા.
હા તો એ જ્યાં જ્યાં પડતાં હોય ત્યાં, ઓલુ મૂકવુ પડે ને વાસણ બાસણ કાઈ પલળી નો જાય. એટલે વરસાદ વધી ગયો એટલે યાદ આવી ગયું આ બધું કરું.
અને બે છે એટ લ ત બીજા ક લ
ના ના પછી. એ બધું તો બે મિનિટ નું જ કામ કેવાય. અડધી કલાક ગઈ એટલે પછી થોડા ગાંઠિયા ખાધા પછી પારલે પારલેજી ખાધું એક. બે ત્રણ અને અવે મે અવે તો પછી ઓટલી રોટલી આવે ને તરેલી. એને તળી બરાબર.
હ.
એની ઉપર મીઠું મરચું ભભરાવી ને પછી ઈ ખાધી આ હા હા.
બધું થાય એમ.
એમ મજા લીધી હા પછી હવે ભૂખ પૂરી થઈ, એટલે હું કવ હવે કરું ફોન.
આડયોના ગ્રુપમાં મેસેજ આવ્યો હતો. ફોન કરો એમ કરીને.
હા.
ફોન કરેલો?
હા હા.
વાત કરશું અમે શું કરશું? આમ કરશુ તેમ કરશુ વાત કરશું અમ એમ તેમ સ્પીડમા બોલતો જ ગયો, એમ છોકરી હતી. સ્પીડ માં બોલવાનું એમ. આવે, અવાજ આવે?
અવાજ તો આવે પણ મારે જ વરસાદ એટલો છે ને.....
હા.
એટલે હા બોલ હવે!
થોડોક થોડો ફૂલ અવાજ કરી દે ને વાધો ન એવું હોય તો.
હા ફુલજ છે હા બોલ!
એટલે એનો મે ફો મેસેજ આયવો ને કે કોઈ ફ્રી હોય તો એમ. મે એને ફોન કર્યો એમ. કે વાધો નો વાત કરીએ એમ. તો ડાયરેક ફોન કર્યો પેલો ફોનમાં અ આપણે અવાજ નોતો આવતો ન એમાં અવાજ નો આયવો પસ મે કાપ નાખ્યો આને હમજાય નહી વાત કરવાની. જો કર્યો તેનું ઉપાડ્યો મારા બે ફોન અહીં બગાડી નાયખા. અવે ત્રીજો ફોન કર્યો ને ત્રીજો ઉપાડીની વાત કરીએ એમ. તો ઉપાડીને તરત હું કેય ખબર છે. ઉપાડીને તરત કેઈ કે આપણેે આ શું વાત કરશું એમ કે અ તમે ટોપી કવ કે હું ડાયરેક્ટ કેમ શરૂઆતો જ એની એમ કયરી. એમને શું છે શું ચાલે એમ આપણે એમ કેયને કે પેલા બે ત્રણ મિનિટ કાઢવી જોઈએ એમ. બે બે ત્રણ મિનિટ કાઢીની એમ ડાયરેક્ટ એની શરૂઆત જ કર દીધી એમ કે આપડે શું છે શું નઈ, શું વાત કરશું, શું કેમ કરશું. તો આને તો પૂરું કર્યું હું કવ. પછી એવું વાધો નઈ તમે ટોપિક કવ ને મારી પાસે ટોપિક નથી એમ. ઈ કે હા હું ટોપિક તોવી કે તોઈ કે તમને પર્વત ગમે કે નદી ગમે એમ. પછી હું પર્વત નદી હું કંઈ હીહી. પર્વત નદી હું તો એમ જાણે ખાવાની વાત હોય તો વાત અલગ છે. ગુલાબ જાંબુ છે આ છે તો ખાવાનું છે એમ. જાણે કે હ ગાડી છે ટુ વીલ છે તો વાંધો નઈ કે ગાડી હાકવી ગમે. પર્વત અને નદીમાં પ્રભુનો મડવાનું એમ તો કે એમ નઈ કે પર્વત ને નદીમાં તમને શું ફરવા લાયક વધારે ગમે એમ.
હા.
તો મને કેઈ કે પર્વત એમ પર્વતીય હોય ને તો વધારે મજા આવે એમ. તો પછી તરત એ કેતો તમને વરસાદમાં વધારે ગમે કે એમને એમ. ઓકે એક તો પૂરો કરી કે નઈ ટોપિક મારી પાસે ઘણાં છે એમ એણે મને એમ કીધું. ટોપિક તમારી પાસે ઘણાં હોય તો વાત અલગ છે મારી પાસે ટોપિક વધારે નથી મારી પાસે છે ને કે આપણે વાત કરીએ એમ. તો વાંધો નહી મુ કઉ એમ તો પછી પર્વત પર્વતો પર વાત શરૂ થઈ, એટલે પછી ગિરનાર ની ને વાત શરૂ થઈ ન આપડે વાત થઈ ગીતી ને ગિરીનાર ની કે બાકી છે આપડે.
બાકી છે આપડે. એ તો પસ કાલ લઈ.
તો આપણા પછી ને. હા હા તો પછી મેં ગીરનારની વાત શરૂ કરી મેં એના જોડે એમ ગીરનારમા આમ તેમ પુછ એક વાર, બે ત્રણ વાર જય આવલો છે ને ત મે વાત શરૂ રાખીએ ને એમ ગિરનાર ની તો એને હા હાએ હા રાખ્યું પસી મને મને એમ લાગ્યું કે આ મે મેહુણી ભાષા બોલતા હોય ને એમ.
હા.
અલગ જ લાગે માંખે તો હું કહું
આરામ.
તમે ઉત્તર ગુજરાત ના એમ તે કે નહીં ઉત્તર ગુજરાત નથી. ઓ કે હું ભરૂચ ન એમ ભરૂચ હું ભરૂચને તો લાગતા નથી હું કહું એમ.
હા.
ઊં ખો મહેસાણા નાં લાગો કે નહી ને એહુ ભરૂચ ની છે એમ તો તો વાંધો નહી એમ પછી મારું કઈ પીછું નહીં તમે ક્યાં નાશે ને છેને એમ. મૈં ખાલી તો પુશુ નામ બામ પુશું નતું. તો વાત બધી થઈ. કેમ બરાબર બરાબર કર અવાજ નતો આવતો?
અવાજ તો મસ્ત આવે છે પણ વરસાદનો અવાજ હારોહાર મસ્ત એવો આવે છે. વરસાદ પડે છે આમ જોરદાર પુર આવી જા હે નેરે પાણી તો ફાઈનલ જ છે. આમ હોવ મસ્ત એવા વરસાદ આવે છે આમ મન એવું થઈ ગયું
અહીંયા વરસાદ જરાય નથી.
અરે અહીંયા તો ફૂલ જોરદાર વરસાદ આવે છે હવે કઈ વાંધો છે નહી એ મોજ મોજ જ થાય છે.
પછી એને મારી જુનાગઢની વાત કે ને માર છો છ સાત મિનિટ જેવું થઈ ગયું મારું તું તો વાંધો ને હવે તમે બોલો એમ. તો બેને પચા પચા ટકા વાત થાય એમ તો એને તો શરુ કરું કે પાવાગઢ જોયેલું છે આમ છે તેમ છે પાવાગઢની બધી વાત કરી અંબામાતાની વાત કરી એક મિનિટ વાત કરી ખાલી સાત મિનિટ મેં રાખ્યો તો એને આઠ મિનિટ તરત તેને બોલવાનુ શરૂ કર્યું ને મિનિટ વાત કરી એ વાંધો નહી કે હવે તમે બોલો, મિનિટ બોલી ને કે તમે બોલો હું કહું તારે કઈ વાત પાસી ઈમ કે હું મારી ઘણા ટોપિક છે પછી મે એને હમજાયુ તો આમ વાતનો કરાય ધીમે ધીમે વાત કરાય એને મને કીધું કે અમે અંબાજી ગ્યા તા ત્યાં તો માછલા હતા એન ખત હું કહું એમ વાત ન કરાય આમ વાત કરાય, તો અમે અંબાજી ગ્યાતા. એક તળાવ હતું તળાવમાં પછી માછલીઓ હતી માછ ખાવાનુ દેતુ હું કામ ધીમે-ધીમે વાત કરો ને હું કું એ બહુ સ્પીડમાં બોલ ફૂલે ફૂલ એમ હોય હોયની સ્પીડએ બોલે એમ.
પછી આમ છે આમ છે તો ત્યાં તમે આમ કરી નાખીને આમ કરી નાખી વાત થઈ પુરી એમને હું આજ જાગ્યો.
તેવો જ હો
જાગ્યો જાગીમે નાઈ ધોઈ ખાધું. કાન બપોર ખાધું, સાંજે ખાધું ને હુઈ ગયો હાલો પૂરું.
એટલે એમ જ એમ જ એને શું કીધું ખબર છે કે હું અંબાજી ગઈ, અંબાજી ગઈ ને પછી કે હું બાજુમાં પાવાગઢ ગઈ થી, પાવાગઢ ગઈને પછી દાણા નાખ્યા હતા દાણા નાખા વાંધો નય તમે બોલો એ કે
પછી એમને પતે. પછી શું કર્યું ઇન્સ્ટ્રક્શન આપી બધી કે ભાઈ એમ ન હોય આમ કરવાનું હોય. કરવાનું હોય, અને પછી જે વાત કરી એમ.
હા હા એટલે, મે એને કીધું કે એમ ન હોય તો પછી મારે તો બીજી હું વાત કરવી અત્યારે એકને એક વાત કેટલી કરવી એને પછી હું તો છે ને બીજા ટોપિક એ પછી તરત કે તમારો ફેવરેટ તહેવાર કયો ને ઓ ભાઈ એક ટોપિક તો પૂરો કર તું હરખો એ માર પાહે ઘણા ટોપિક છે એ કે. હું કવ આની હારે બોવ લાંબી વાત કર્યા જેવી નથી હું કવ. પછી મે એને એવું કીધું તઈ હા પછી ન્યા દસ મિનીટ જેવું થઈ ગયું ને પછી મેં તરત કાપી નાખ્યો ઈકે તમે બોલો પછી મેં તરત કાપી નાખ્યું આની હારે વાત કર્યા જેવું નથી. મું કઉં આની હારે વાત કરી કરી ને મારે હું વાત કરવી હું કઉં.
તમે બોલો, તમે બોલો હું તો એક વલો હું બોલું એને કઈ. એન કઈ હું આમને આમ બોલવામાને બોલવામાં જ તે એન કે એ બાકીના રેને દસ મિનિટ આપ હું પેલા એવું જ થયું તું શરૂઆતમાં એક બે કોલ છેને. એમાં મેં એમજ કર્યું તું, દસ મિનિટ થાય. એટલે દસ મિનિટ ઉપર અગિયાર મિનિટ નો થાય ને, ત્યાં હું કટ કરી નાખતો બરાબર. પછી મને ખબર પડી કે વા કર્યા જ રાખવાની વાત કરે જ રાખવાની બાર મિનિટ ને બે સેકન્ડ દસ સેકન્ડ હાથમાં છે ને બાર મિનટ ઉપર થોડો ઘણો ટાઈમ જાય ને. એટલે જાતે જાતે કોલ કટ થઇ જાહે હું કઉં. એ મને કઈ ખબર હતી નઈ પહેલા તો હું દસ મિનિટે કટ કરી નાખતો તો. તોય મારા રેકોર્ડ પેલા જ છે કે કેય વાંધો છે નહીં એમ તો કામકાજ
એમ વાંધો નથી આવતો, પણ મિનિમમ દસ મિનિટ વાત કરવાની એમ.
હા, તમારે હવે
અવાજ વહી ગયો તમારો.
વાથા હાવ વઈ ગયો?
તમારો અવાજ કટ થતો થતો નહી, કટ થતા થતા આવે છ.
બરાબર છે. એ થોડોક નેટવર્કનો ઇસ્યુ છે ને એટલે આવા વરસાદમાં પછી એવું થાય થોડું થોડું વરસાદ ફુલ છે, એટલે નેટ હા વરસાદ છે એટલે નેટવર્ક ઇસ્યુ રેજ. તે થોડો થોડો. થોડો થોડો નહીં આમ તો ઘણો જ રહેશે. ઘરે તો આવતો નથી. હું બઉ ઉપર અહીંયા હું કહેવાય મંદિરમાં મંદિરે છું. ત્યારે અવાજ આવે છે. બાકી ઘરે તો નેટવર્કનો બોવ પ્રોબ્લેમ છે. સ્વીચઓફ જ બતાવે ડાયરેક્ટ એમ?
હા સ્વિચઓફ જ બતાવે જહીં એ ફોન કર્યો તઈ સ્વિચૉફ જ બતાવે.
એ તો છે જ તેને.
કેટલા ફોન થાય એમ છે હવે આપડે?
કેમ? પાંચ જ હોય રોજના એમ હોય?
નઈ એમ નઈ આતો ખાલી પૂછું, એમ કેટલા થાય એમ છે, અત્યારે એમ.
અત્યારે આપડે હાકે રાખવાનું હાલે ત્યાં સુધી આપડું ગાડું.
હા
અને ટેન્શન લેવા રે હા તે કરીએ બે થઇ જવાના છે તણ થશે તો તણ કર નાખશું. મારે જો એક જાવાનું છે એક જગ્યાએ. લેવા એ જો લેવા જાવા નઈ જાય તો બાકી લેવા જાવાનો હાકલો એટલે જાઈશ એવું
હમ્મ મારે હાડા છ આ ઘડી જાવાનું છે એટલે આપડે બે મારે બે ફોન થાય એમ છે. એ મારે બે ફોન થાય એમ છે એમ.
હા તે વાંધો નઈ મારે બે થઈ જ જાહે વાંધો નઈ આવે કઈ એનું કઈ ટેન્શન છે નઈ.
હા
આજના હાત આથ કોલ થઈ જાય ને, બધા થઈને.
હાત આથ કોટ થોડા છે, આપડા.
આપડા નઈ પણ બધા થઈને, થઈ જાય ને, તો આમ.
હા, હા.
હે.
આપડે આ ત્રીસો-ત્રીસો કોલ છે, ત્રીસો કોલ છે આપડો.
એવું છે, તો બે-ત્રણ, ત્રણ ત્રીસ થયો હતો, ચાર-ત્રણ થયા હસે. બે જ થયા છે, ખબર નઈ હવે જે થયા હોય, ઈ થયા હસે મંગળ
માને તીર્થ આઈજ લોકો એકાદશો એક-એકાદશો તિરસ એકાદશો લગ્ન મારે.
છે, હવારે તો કરીને હું એક
એકે ની. હવારે જ કઉ ને, હવારે એકાદશ થયો, પછી મારે કામ આવી ગયું.
આપડે એમ તો આતો પાંચમો કોલ છે, હે?
હા, તો આ નાદીના હુ કેવાય નેરુતો આવી જાહે, નેર તો નાની એવી પૂર બૂર તો આવે. શે તેવું લાગે તો છે?
એટલો બધો વરસાદ છે.
વરસાદ હારો હે અડધી કલાક પેલા હવારનો છાંટા-છાંટા આવતા તા, ઝરમર-ઝરમર. અત્યારમાં અડધી કલાકમાં આમ હારો એવો આવી ગયો, ફુલ જોરદાર.
હા.
એવું છે.
હમ્મ એવું, હું તરત છેને, આપડે ઓટોકટ થાય ને, તરત પછી ફોન કરી દેવા ને એમ. તો આપણે મિનિટ પછી બગડે નહીં.
બરાબર છે, તો નેક્સ્ટ ટોપિક વિચારો હાલો.
એક ટોપિક મારી પાહે પડ્યો જ છે, આપડે હું કોલેજ ના કોલેજ ના પ્રસંગ હોય એમ. રાહુલની મારી પાસે એવી એવી વાતો છે ને, એમ કે આમ હા, કોલેજમાં મેન તો રાહુલ જ હતો ને, આપણે.
રાહુલ એટલે ભાઈ કોલેજ તો હમણાં જ જોવાનું છે.
કેમ?
રાહુલ પર તો આખુ પિક્ચર નઈ સિરીઝ બની જાય, રીઝટ લેવા હા.
હા.
રિઝલ્ટ લેવા, એને કીધુંતું આજ જવાનું. આ જવાના હતા, અમને પછી ન ગયા મેં, ના પડીને એટલે.
હા, એ વાત છેસ કે હતો કે, ર આવું જ પણ ગૌતમને કે કામ આવે.
હા, એ તો હા, તો વાંધો નહી, ઓ કરો ફોન આાલ હાલ હજ કરવા. હા, તું કર.
તમે કરરો પ